હલો હા જય શ્રી કૃષ્ણ
હલો
હલો
અવાજ આવે છે.
હા આવે છે હો પણ થોડોક અંદર થી ઓલું આવતું એવું લાગે છે. બસ બસ મજા છે શું છે તબિયત પાણી બહ સારા સારા કેવા વરસાદ પાણી
હમ હ હ
તમારે કેવું છે વરસાદ પાણી ન ત્યાં નઈ સાવ કોરું છે અમારે તો વરસાદ
અવાજ બહુ જ ધીરો આવે છે.
અમારે વરસાદ જ નથી અહિયાં
હ વરસાદ અ અવાજ બહુ જ ધીરો આવે છે.
હા ભાઈ વોલ્યુમ ક્યાંથી કરવાનું છે.
હમ હમ
એમાં નીતર પાસો મારે તરત કટ થઈ જાય છે હલો
હલો
હા કરી દે મને એને જ તો ધીરો અવાજ આવે છે.
હલો
ફુલફેન હલો
હલો
આવે છે અવાજ હવે
બહુ જીનો અવાજ જીણ અવાજ આવે છે.
અચ્છા અચ્છા અમારે નેટ
હમ એકદમ આમ છે ને અ એ નેટવર્ક કઈ ઇસ્યુ હશે ખબર નહીં એમ હમ ગઈ કલે થોડો સારો અવાજ આવતો તો આજુ તો એકદમ
હા અમારે નેટવર્ક ઇસ્યુ હશે અહીંયા એટલા માટે
હમ હમ હમ હમ બસ જો જો મને એમ થાય જ કે આજે આપડણે છે ને હવે લગ્નની સિઝન તો બધી પૂરી થઈ ગઈ છે. પણ એમાં લગ્નમાં છે ને મજા બોવ હોય લગ્નનું છે ને ફાઉન્સપ જ એવું સરસ હોય છે. અને એની બધી વિધિઓ બઉ સરસ હો છે તો મને થાય છે આપડે આજે થોડીક લગ્ન ની બધી વિધિઓ ઉપ થોડી વાત કરીએ કે. હમ હમ હમ તો જયારે લ લગ્ન નક્કી થાય તો શરૂઆત તો લગ્ન નક્કી થાય ત્યાંથી જ થાય છે. લગ્ન લખે લગ્ન લખી અને દીકરી વાળા હોય ને ઈ એના સાસરા પક્ષ વાળાને મોકલાવે પાંચ જે વડીલો હોય ને એ જે પૂજની હોય એ લોકો કોના નામ લખીને કંકોત્રી લખવાનું કરે પછી ત્યારે જે કંકો લઈને જાય ત્યારે લાપસીને એવું બનાવે અને ભાઈ હોય ને કંકો ત્રી લઈને જાય એમ આવી એક આપડી હું છે એક લૌકિક પરંપરા છે કે ભાઈ હોય ને એ બેડ ના લગન લઈને જાય એના બેન ના સાસરે અને ત્યાં એ લોકો એનું કંકોત્રી જે લઈને ગયા હોય લખાણ લખીને જે સફેદ પેપર ઉપર તો એનું કંકુ ચોખાને નાખી છાટણા કરી અને એનું સ્વાગત
સ્વાગત કરે છે
અને પછી લગ્ન લખાય છે પછી તો ભાઈ દસ પંદર દિવસ એકવીસ દિવસ ના ઓછામાં ઓછા હોય છે પછી જે લગ્ન ભરેલું ઘર હોય એની બધી લગ્નની તૈયારો થઈ તૈયારી શરૂ થઈ જાય છે કેટરિંગનું કહેવાનું હોય કે દાંડિયા રાસનું હોય કે મહેંદીનું હોય કે પાર્લરનું હોય કે અને દરેક લગ્નની વિધિની કઈક ને કઈક ધાર્મિક માન્યતાઓ છે તમે આવું કઈ જાણો છો લગ્નની વિશે
ના આવું મને નથી ખબર કારણ કે હજી અમારે એવું કઈ બહ આવ્યું નથી જોઈએ તો તો બધા કંકોત્રી દવા એટલી જ ખબર છે કે બાકી અમને આવી કઈ ખબર હોતી નથી એમ તમને ખબર હોય તો જરાક કેજો મને
હા હા હા તમારો અવાજ બહુ જ ઘીરો આવે છે અ
અમારે અહીંયા નેટવ નેટવર્ક નેટવર્ક ઇસ્યુ છે વૉલ્યુમ ફૂલ છે
અચ્છા અચ્છા હા હા મારો એકદમ હમ બહુ જ ધીરો અવાજ આવે
હા એટલે અમારે નેટવર્ક ઇસ્યુ છે આજે જરાક બહુ જ એમ અમારે શું શું થાય રેશન પ્રમાણે હવે તો બધા ડેકોરેશન ને એવું બધું કરાવે છે
હા હલો હલો